તો એન્ડ પછી તે મને કોલ કર્યો?
હું તો એકદમ મજામાં છું. મને એમ થયું કે લઈને આજે એક સરસ વાત, મને છે તો પણ મેં કીધું લાઈને તારી સાથે શેર કરું. એ માટે મેં તને ફોન કર્યું.
અરે વાહ! બોલ ને. એવી તો વરી શું વાત છે કે તે મને આજે સવાર સવારમાં કોલ કર્યો?
અરે તને ખબર છે ને કે આપડી સોસાયટી અને આજુબાજુના વિસ તારમાં આ વખતે પાણી બચાવો ઉત્સવ, અને અ જેમ કે જળ ઉત્સવ ઉજવવાનું આયોજન થઈ રહ્યું છે. તો મને થયું કે તને પણ આમાં સાથ થે જોડું તો તને તો પાણી બચાવવા માટે તું તો ખબર ને આખો દિવસ રાડુ જ પાડતી હોય પાણી ના ઢોરો પાણી ના ઢોરો એમ જ કરતી હોય તો મને તારી યાદ આવી મેં કીધું લાઈ, તને આમાં જોડું,
અરે વાહ! આ તો જલ ઉત્સવ તો બહુ મસ્ત અને આ તો બહુ સરસ, વિષય છે જળ ઉત્સવ એટલે પાણી બચાવો એમ ને. હા, તો આપણે ઉત્સવમાં આપણે શું કરવાનું હોય અને આપણે કઈ રીતે જવાન હોયને શું કોઈને જોડવાના હોય કે એવું કઈ હોય, તો તું મને કે તો હું તને એ પ્રમાણે કહું બોલને,
અરે આમાં તો અને પાણી નું મહત્વ સમજાવાનું છે કે પાણી મહત્વ શું છે જેમ કે ચોમાસામાં વરસાદના પાણી નો સંગ્રહ કેવી રીતે કરવો જોઈ અને રેન વોટર અને ઘરમાં પાણી નો બગાડ કેવી રીતે અટકાવવો છે ઈ આપડીને ખાસ કરીને સમજ વાનોસંચાલન હે અને આપણા રોજિંદા જીવનમાં પાણી અ કર્જ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ઈ ખાસ સમજાવાની અને સરકાર પણ આપણને સુલામ સુફલામ જલ અભિયાન જેવો પ્રોગ્રામ ચલાવે જ છે. તો આપણે સોસાયટી લેવલમાં આવું કેમ ન કરીએ કરવું જ જોઈએ ને.
વાત તો તારી સાચી જ છે જો આજકાલ છે ને આપડે ઉનાળાની પાણીની કેટલી બધી તંગી વધી ગઈ છે હું પણ જોઉ જ છું કે અમારી સોસાયટી ના આજુબાજુમાં જોઈએ તો ઉનાળો હોય ને ત્યાં અમારે ટાઈમ હોય કે વીસ મિનિટ અ પાણી આવે પણ અમારે તો એવું થાય એ કે છે ને પછી ઈ પ્રમાણે પાણી જોકે પાણીનો ટાઈમ ઓછો ન કરે પણ પાણી છે ને સાવ એટલે સાવ ધીમું આવે એટલે ઈ બાબતે હા એ તો છે કે અમા રે સારું એવું નીચે બોર છે તો કઈ પ્રોબ્લેમ એટલો બધો આવે ની પણ જો બી એ અ નર્મદાનું પાણી ઈ તો એટલું મીઠું હોય એટલે એવું પાણી તો આપડા ઘરનું પાણી તો હોય જ ના શકે ને એટલે પીવામાં તો જો કે એઈ જ યૂસ કરવું પડે એ ટલે એવું સમજીએ તો આપડે હે ને અત્યારથી પાણી જો બચાવીએ તો ભવિષ્યમાં હે ને બઉ મુશ કેલી ઉભી થશે નો નો બચાવે તો ઊભી થશે એમ જો આપડે આવું સમમાં શું કરીશું કે કોઈ નાટક કે એવું બીજું કઈ કરવાનું છે.
અરે હા મેં તો બિલક છે છે આ વખતે હેને આપણે બાળકો માટે એક ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી શકી અને શેરી માં નાટક કરી શકીએ અને બધા પાણી બચાવવાની શપત લેવડાવી શક કી અને મને તારા સાથે જોઈને અ જોઈ ને આ પ્લાનમાં કરું
હા, એ છે હું છે ને ચોક્કસ તારી સાથે છું. ચાલ આપડે સાંજે છે ને રૂબરૂ મળીએ તો સારું એમ પણ એના કરતા તો હું તને એક વાત કવ આ બધી મને જે કીધું કે આપડે આવી રીતે પાણી બચાવવા માટે આપડે જવાનું આ રી કે બોલવાનું હોય બરોબર અને આ રીતે છોકરાઓને કે ઈ રીતે નાટકમાં ને તે કરીને એને પણ એનું મહત્વ સમજાવાનું હોય કે કઈ રીતે પાણી ન બગાડ ન કરે કેમ કે આજકાલના જમાનામાં છે ને બાળકો જોઈએ ને તો એ લોકો જ વધારે પાણી ઢોળતા હોય તું જોને તો હજી જરાક હાથ ખરાબ થયો નથી મેને આ નળ ચાલુ નથી કર્યો તો ઈ પ્રમાણે ઈ લોકોને પણને ઓછો ઓછા પાણીમાં કઈ રીતે યુઝ કરવું ઈ પણ આપડે છે ને અત્યારથી જ બાળકોના મનમાં નાખી દેવું જોઈએ ઈ જેવું શીખ જોશે ને એવું જ શીખશે અને આપડે જેવું સમજાવ ને ઈ લોકો એવું કરે એટલે ઈ બાબતે તારું શું કેવું
હા એ વાત તો તારી સાચી જ છે કેમ કે જો તને ખબર હોય. તો ક પાણી અને પ્રક પાણી કેવી પ્રકૃતિ ન અમૂલ્ય વધતાાનું છે. પૃથ્વી પર જીવન ન અસ્તિત્વ પાણી વિના શક જ નથી. જો મનુષ્ય પાણી પ્રાણીઓ અને પક્ષીઓ અને વૃક્ષ સહિત દરેક જીવ માટે પાણી અત્યંત જરૂરી છે, અને તને ખબર હોય તો પીવાનું પીવાનું પાણી જોઈએ રસોઈ બનાવવામાં પાણી જોઈ. ખેતીમાં પાણી ઉદ્યોગમાં જોય, દૈનિક જીવનમાં લગભગ દરેક કાર્યમાં પાણીનો ઉપયોગ થાય તેથી પાણી નું મહત્વ સમજાવવું. સમજાવું એ તો છે કે આપડે કોઈ બિચાર તો આ વાત પચ
હા એ તારી વાત બિલકુલ સાચી છે. એ પાણીનું તો તું જોઈએ તો પાણી નું આપણા આપણા જીવનમાં હે ને અમૂલ્ય મહત્વ છે, જો એ ના હોય ને તો તું જોને તો કઈ શક્ય નથી. અને એ જોઈએ ને તો આપણેે એ ઘરમાં એક દિવસ પણ જો પાણી ના આવ્યું હોય કે એવો પ્રોબ્લેમ થયો હોય. જો સવારનો ટાઈમ એનો હોય એ ટાઈમે ન આવ્યો હોય ને તો તો પણ આપણા રોજિંદા જીવનમાં એની પણ અસર થઈ શકે છે. એટલે આપડે જોઈએ તો માનવ શરીર માનવ માનવમાં છે. છે ને ઈ આ બહ શરીર માટે એનું બહ વધારે પડતો ઉપયોગી એ. આપડે જોઈએ તો આપણા શરીર માં સિત્તેર થી પણ અસાઠ થી સિત્તેર ટકા તો પાણી એ ન ભાગ જ છે એ તને ખબર છે?
હ હા યાર એ તો મને ખબર હ છે. પણ આપણી પણ જવાબદારી છે ને કે પાણી બચાવવાનું માત્ર ફરજ આપણું એક ન નહી પર પરંતુ બધા એ ન છે. અને જો આપડે અત્યારે પાણી બચાવશું તો જ આપણે આવનારી પેઢી સુરક્ષ સુરક્ષ અને ભવિષ્ય માટે જવાબદારી રહેશે. આપડે જ પાણી નો સમજારપૂર્વક ઉપયોગ નહી કરી તો આવતીકાલે પાણી ની અછત બની શકે છે તેથીને આપણે કરવ જોએ સંપલપ લેવો જોઈએ કે આ પાણી એક ટીપું પણ વ્યથ ન થવું જોઈએ અને. હું તો કઉું કે આપડે એમ કરી કે ખાસ કરીને ને ઘણા બધા બેનર બનાવશું ને એમાં સત્ર પણ એવા લખી પાણી બચાવો જીવન બચાવો. અને બીજું સૂત્ર એ લખશું કે, જળ છે તો કરડ છે. તારે શું કેવાનું કે? આવા બહેનોને સૂત્ર બનાવવા જોઈએ ને આપડે?
હા! જળ જળ જળ એ જ જીવન એવું અને જોય એક એવું પણ અ આપડે બનાવી લઈ તો વધુ સારું. કે જો આપણેે પાણી બચાવીશું ને તો જ પાણી આપણને બચાવશે કેમ કે જો પાણી હશે. તો જ આપું જ શ છે બાકી પાણી વગર તો આપણું કઈ જીવન પણ શક્ય નથી. આપણેે જીવી પણ ના શું કે, એમ કેટલા દિવસ જીવી માણસ? બાકી એનું પણ અસ્તિત્વ ન રહે પાણી વગર. અને ઈ પણ તને ખબર જ છે કે, આપડા આપડો ભારત દેશ. એ કૃષિ પ્રધાન દેશ છે ઓમ જોઈએ તો. તો ઈ માટે હે ને ઈ કૃષિ માટે ખેતીવાડી માટે, પણ હે ને પાણી તો. પાણી નિર્ભર જ છે. પાણી ના હોય તો, શું કઈ પણ અનાજ શક્ય છે? એનામાં એનાથી પાક ઉગે એટલે આપડે એ પણ ધ્યાન રાખવું પડે ને કે પાણીમાં પાણીમાં શાકભાજી ફળો અને એનું સિંચાઈ થાય તો એનું જ ત્યારે ઉત્પાદન થાય બાકી એનું ઉત્પાદન પણ શક્ય નથી. એટલે ઈ બાબતે પણ આપડે છે ને એવા બીજા બીજા બેનર બનાવીને પણ છે ને રાખવા જોઈએ. એટલે માળામાં. છે ને પાણી બચાવો પાણી બચાવ પછી વધુ પાણી નું ગેર ઉપયોગ કરતા હોય ઈ પાણી નો ગેરઉપયોગ ન કરે. અને ઈ ઈ જો ઈ વાંચશે તો, એને પણ એમ થશે કે ના હવે આપડા આગલા ભવિષ્ય માટે આપ પડે આપડા માટે નહી પણ આપડા છોકરા માટે કે એના છોકરા માટે ને આપડે પેઢી દર પેઢી માટે પણ છે ને, પાણી બચાવવું એ બહુ જરૂરી છે.
તૈયાર હું તને અત્યારે કહું, એ સૂત્ર બરાબર તો છે ને. તો જ આપડે એ સૂત્ર બેનર પર લગાવીશું.
હા! એવો બેસ્ટ જ છે પણ સારું. છે ને મેં તને જે બે સૂત્ર કીધા ને એ પણ આપડે લગાવીએ બરોબર ને?
હા! એ બે સૂત્રો સિવાય પણ, જો મારા ધ્યાનમાં ચાર પાંચ સૂત્ર હોય હું તારી સાથે શેર કરું. કે જો જળનું સંરક્ષણ એ દરેક નાગરિકની ફરજ છે. પછી, બીજું સૂત્ર એ હે કે આજે બચાવેલું એક ટીપું આવતીકાલનું. જીવન બની શકે આ પણ સારું સૂત્ર હે. ને એક તો આ કે જ્યાં પાણી નું સન્માન થાય ત્યાં જીવન સમૃદ્ધ બને. અને પછી એના પછી નું. અ એક સૂત્ર એ પણ હતું કે, પાણી વિના વિકાસ શક્ય જ નથી. અને એક. તો ખાસ ઓ વરસાદ વાળું હતું કે વરસાદ નું પાણી સાચવું તો ધરતી ભવિષ્ય ઉજવળ બને. અને એક ઓલું કે પાણી અને પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે. તેનું સન્માન કરવું એ આપડે ફરજ છે. તો તું કે માં એડ કરી.
હા! એ પણ એડ કરાય. અને બની હગે ને તો, પાણી પાણી વિશે હે ને પડે આ જેમ કે અત્યારે તે તે કીધું ઈ સૂત્ર પર્યા બાપ. પાણી બચાવાનું વરસાદ નું પાણી તો અત્યારે છે ને આપડે વરસ વરસાદની સિઝન ચાલી રહી છે તો આપડે એવું કરીએ. તો કે વહેલા સાર જ આપડે આ પાણી માટે બધા સૂત્ર બનાવીને, આપડે વેલા સારા જેવું જળ ઉત્સવ આપડે એ. આપડે જળ બચાવવા માટેના પ્રયત્ન કરીએ અને આપડે આ બધું રેલી આ આપડે એક જગ્યાએ સ્થાને ભેગા થઈએ ને આ બધા અ જે બની જાય આસુ ત્ર અને ઈ બધા કેમ કે જો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો. ઘરે ઘરે પાણી બચાવશે આપડે છત ઉપર ટેરિસ ઉપર થી પાણી આવતું હોય તો ઈ. બધું હે ને આપડે નીચે જમા થાય ખબર છે ને તને નીચે એવું કરે ટાકા જેવું. પછી એમાં એ બધું પાણી જમા થાય જળી પછી આપણને કામ આવે. તો આપડે એવું કરીએ તો કેવું રેહે
હા તારી વાત તો સાચી છે આ વખતે હે ને આપડે વેલા હર જેવું પ તો એક કામ કર તું સાંજે મારા ઘરે આવતી રેહજે આપડે સાથે મળીને જ આ બધું નક્કી કરીશ.
હા તો ડન. અ આપડે હું એવું કરું તો કે હું તારા ઘરે આવતી રવ એટલે ઈ પ્રમાણે આપ આપડે આ બધું થઈ જાય ને આપણેે બધાને જેટલા જેને આવવું હોય જેને જેનામાં ભાગ લેવો હોય ઈ પણ બધા આવી શકે બરોબર ને.
હા ઠીક હે સારું ચાલ બાય.
હા બાય.